હલો બોલો.
રમેશભાઈ બોલો બોલો શું કરો છો.
બસ શાંતિ છે. તમારે કેવું છે?
બસ અમારે પણ શાંતિ છે. તમે કો?
બસ અત્યારે જોવ ને આજે તો ઘરે કોઈ હતું નહિ તે બહાર જમવા જવું પડ્યું યાર.
અચ્છા તમે બાર જમવા ગયાં તા.
હમ્મ આજે ઘરે બહાર ગયેલા છે બધા.
શું વાત કરો છો શું જમ્યા તા બાર.
અ સાંજે તો આમ તો જોયું મેનુમાં જઈને જોયું. હું કાલ બઉ ખબર પડી નઈ એટલે પછી એ લાવો ને આપડે પંજાબી ફિક્સ થાળી જ મંગાવી દઈએ.
વાહ વાહ.
બધું એકમાં જ આવી જાય.
આમ તો ચાલે કે પંજાબી તમે ફિક્સ થાળી તમે લઈ લીધી હોય તમારે શું પેલું મન માં પેલું ના રે કે આ મંગાવું, આ મંગાવું એક જ હોટલ તો મોસ્ટલી કેવું હોય છે કે ત્યા જઈ ને કનફ્યુઝ વધારે થવાય છે ખાવા માટે.
હા મેનુમાં અલગ અલગ વાનગી ઓ જોવો એટલે કન્ફ્યુઝન બો વધી જાય બરોબર. એટલે હું મને એમ કે મંગાવી દો ને એક માં જ એટલે બધું આઈએ જાય આપડે. અને બધાનો થોડો થોડો સ્વાદ એ લઈ લેવાય.
હા એ કેવું કે પંજાબી ભાવતું હોય તો પછી પંજાબી જ ખવાય.
હાજી હાજી અને તમે ક્યાંય કોઈ દિવસ ખાધેલી પંજાબી થાળી.
હા અમે પંજાબી ખાધેલી છે પણ કેવું છે આપડે એકદમ પ્યોર પંજાબી ટાઈપ નું હોય ને છે કારણ કે હાલ કેવું છે કે તમે ફેન્સી હોટલમાં જાઓ રેસ્ટોરન્ટ ટાઈપની હોટલમાં જાવ કે કેવું છે ત્યાં બધું એકદમ આપે છે.
બરોબર છે બરોબર છે.
પણ આપડે કેવું છે કે આપડે પ્રો પ્રોપરલી મળે ઢાબા ટાઈપ નું ગમે છે એકદમ દેશી ખાવાનું. કે જેમ કે દાલ મખની છે, સરસો નું શાક છે એ બધું મને બઉ ગમે છે.
અચ્છા અચ્છા અચ્છા એટલે તમે આમ પાટણની બીજી કોઈ હોટલમાં જમવા ગયેલા ખરી?
હા પાટણ ની તો કેવું છે કે મોસ્ટલી બધી હોટલમાં જમવા ગયલો જ છું. પણ મને એકે પાટણની હોટલ ગમતી નથી.
અચ્છા અચ્છા્ બરોબર છે બરોબર છે. તો પછી તમે ક્યાં જમવા જવાનું પ્રિફર કરો?
મોસ્ટલી અમે જમવા જવાનું ક્યાં કે પેલા તો હું સિદ્ધપુર હતુ લખીદરા ઢાબા પર પણ હવે ત્યાં લાસ મેં ગયો હતો દાળ મખની ખાવા માટે પણ કેવું છે ત્યાં બરાબર મને યોગ્ય ના લાગ્યું ત્યારે બો જ એકદમ પહેલાનો જે સ્વાદ હતો સારો આઠ વર્ષ પહેલા હાલનો જે છે એનો બો ડિફરન્ટ કરી દીધો છે એમાને
બરોબર છે બરોબર પેલા જેવો સ્વાદ તમને મળ્યો નય એમ ને.
હા કારણકે કેવુ હોય છે ટોપ દાલ મગ નું બટર અને દાલ મખ ની નો જે સ્વાદ હોય છે ને એ આવી જ દાલ એ આવે જ ના મને સ્વાદ.
બરોબર છે બરોબર છે. તો પછી તમે પેલી આપણે સિદ્ધપુરમાં લકઝુરા હોટલ કરીને છે. ત્યાં જવો છો.
હા ત્યાં જઉં છું હું મારા ભાઈને લઈને પણ ક્યાં છે ત્યાં મને ફેન્સી હોટલમાં ખાવાનું બઉ ઓછું ગમે છે ત્યા અને ત્યાં બીજી હોટલ પણ છે રાજપુરોહિત કરીને એકદમ દેશી કાઠિયાવાડી ખાવાનું છે ટામેટા સેવ નું શાક છે ત્યાં બો મસ્ત મળે છે ટામેટા સેવ નું શાક. જે પ્રમાણે એમને અંદર મરી મસાલા નાખયા છે અને જે પ્રમાણે એ એકમ બનાવે છે ને ચૂલા ઉપર એકદમ ફેન્ટાસિક ન આવે છે સ્વાદ
સારું છે સારું છે તો પછી તમારા ઘરે આમ નથી આમ શેવ ટામેટાને એવું શાક બનતું
હ મોસ્ટલી તો કેવું હોય છે કે તમે વિચારો કે ઘરનું ખાવાનું હોટલનું ખવાનું ઘણું ડિફરન્સ પડી જાય જે કે આપણે ઘરે જ છું કે આપણે સ્ટવ ઉપર બનાવીએ છીએ જમવાનું મોસ્ટલી અને ત્યાં શું હોય છે હોટલમાં કે ચૂલા ઉપર વધારે પ્રિફર લોકો કરે છે.
બરોબર એવું છે ત્યાં ચૂલા ઉપર બનાવે છે એમને.
હમમ.
તો પછી ઢાબા પર બીજીશું અન્ય સારી સારી વાનગી આમ મારે જવું હોય તો ખાવા યોગ્ય
તમને પેલા તો કઈ ટાઈપ નું ખાવાનું ગમે છે એ પ્રમાણે તમને હું તને સિલેક્ટ કરી આપ હોટલ કે આ હોટલ બસ સારું બો છે પેલા તમે જણાવો કે કઈ કઈ ટાઈપ તમને આમ વધારે પ્રિફર કરો છો.
મારે તો પંજાબી એ ચાલે ગુજરાતી એ ચાલે પણમ ઘી વગર નું હોવું જોઈએ મેન રી મેન્ટ બાકી કઈ વાંધો નહીં
તો મોસ્ટલી તો કેવું છે કે તમે એમ નહી કે તમે ફેન્સી હોટલમાં રેસ્ટોરન્ટ ટાઈપની હોટલમાં ફાઈવ સ્ટાર જેવી હોટલમાં ખાવાનું પ્રિફર કરો છો કે ભાઈ આપડણે દેશી સ્ટાઈઇલ ઢાબા સ્ટાઈલ હોય એ રીતના જગ્યાએ પ્રિફર કરવું વધારે
આમાં કેવું છે કે મારે જો ફ્રેન્ડ નું ગ્રુપ હોય એમને બધા એક જે બાજુ કે એ બાજુ જતું રહ્યા એવું કોઈ મારો અંગત મંતવ્ય નહીને જો પર્સનલ જવાનું થાય તો હું આવું પંજાબી કોઈ હોટલમાં ખાઈ લેવાનું વધારે પ્રિફર કરું છું.
એવું છે એને હા તો ત્યાં તો જો તમે અમદાવાદ જોઓ તો ત્યાં રજવાડી છે હોટલ છે ત્યાં હયાત છે. પછી હમણાં તાજ ખુલીયું છે ત્યાં એકદમ ફાઇવ સ્ટાર હોટલમાં એકદમ સારું મળી જાય અને તમારી જો સ્કૂલ ડિસ્ક આવી હોય તો આપડે ગોરધન થાર છે રજવાડું છે ત્યાં એકદમ દેશી સ્ટાઈલમાં કા યાવાડી જે જમવાનું મળે છે ફેન્ટસ્ટિક
બરોબર હા સાચી વાત છે ગોવર્ધન થાળ નું મેં પણ સાંભળ્યું છે બઉ અલગ અલગ વાનગી એક જ થાળમાં પીરસીને આપે છે અને તેનો સ્વાદ પણ સારો છે અને. ક્વોલિટી બાબતે પણ સારું છે.
અને એનું હોટલનું એમ્બિયન્સ પણ બહુ સારું કેહેવાય એમ લોકાલિટીને બધું સારું છે.
હા ત્યાં તો બહુ જૂનું છે ત્યાં શું છે માઉથ વોશિંગ બધું. બધી આઈટમો એવી મળે છે ને કે તમે એકદમ. ચાહોક ચાકસો તો ચાહક થઈ જશો એવી રીતના.
બરોબર છે બરોબર છે અને મને આ ચાખો તો ચાહક ઉપર થી ડાબેલી યાદ આવી ગયુ. બોલો.
બોલો.
તમે દાબેલી ખાધેલી છે કોઈ દિવસ.
ના દાબેલી તો અમે કેવું કે પાટણમાં મોસ્ટલી. ખાઈએ દાબેલી બે ટાઈપ ફરા આવ કે સેકેલી એક દાબેલી ખાઈએ. એક રેગ્યુલર આપડે કચ્છી દબેલી કહીએે. કે જયારે ડાયરેક મસાલો ભરીને આપી દે એ ટાઈપ ની ખાધેલી તમે મન લાગે વધારે ડાબેલી ખાધી હે છે કચ્છમાં જતા હશો ત્યારે.
હમ્મ હા કચ્છમાં દાબેલી સારી મળે છે. ક્યાંક જવાનું દાબેલી ને ત્યાં ડબલ રોટી કહેવામાં આવે છે.
ઓ
અને ક્યાંક ભાગે જવારું થાય તો ચોક્કસ લાવો લઈએ.
હા પછ દાબેલીમાંમ બહસ્ત મસ્ત હોય છે આમ જોવા જતા તો તમે.
હા એનું જે સ્વાદ. ને રેગ્યુલર બધે મળે ને એના કર એકદમ ડિફરન્ટ જ હોય છે અને લગભગ જો. કોઈને ના પાલતી હોય ને પણ કચ્છની તો દાબેથી ભાવે છે એવું કેવાય.
ઓ બરાબર હ એટલી બધી મસ્ત હોય છે એમાં શું શું નાખે છે એમ.
અરે બઉ દાબેલી માં તો જુઓ ને દાબેલી નો મસાલો હોય અને સિંગ દણા ભરપૂર માત્રા માં નાખેલા હોય અને પછી એની આંબલીની મીઠી તીખી ચટણી હોય.
ઓ હો હો
તો બહુ સ્વાદવિષ્ટ આમ હોય છે તમારે સ્પાઈસી ખાવું તો સ્પાઈસી પણ બનાવી આપે.
હા હું સ્પાઈસી ખાવાનું બધારે પ્રિફર કરું છું પણ બચ્ચે શું મારે પ્રોબ્લેમ થઈ ગયો હતો સ્પાઈસી ખાવા.
હમ એ પણ સાચી વાત છે સ્પાઈસી ખાવા બાબતે થોડું સાચવ હોવું જોઈએ.
હા. એ જ છે કે સ્પાઈસી ખાવાનું વધારે પ્રિફર ના કરી શકીએ આપણે હેલ્થ માટે તો આપ.
સાચી વાત છે સાચી વાત છે બઉુ વધારે પડતું પછી શું કે તમારા. અ અન્ન નળી અને નીચેના દ્વારો પર બહુ તકલીફ આપતું હોય છે. તો પછી હા સવારે તમારે વોશરૂમ જવાનું બધીને તકલીફ. પડે તો થોડું બને એટલું ટાળવું જોઈએ લિમિટ માં ખાવ તો બધું સારું જ છે.
હમ હા હા.
હમ સાચી વાત છે સાચી વાત છે.
કશું વાંધો નહીિ તમે જે કય કચછ જતા હોય તો અમને લઈ જશે તો અમે ત્યાં દાેલી ખવડાવું જોઈએ.
ચોક્કસ ચોક્કસ આપડ કચ્નો પ્રવાસ ગોઠવીએ બધા.
હા કચ્છમાં બીજું શું. શું છે એમ જોવાલાયક અને ખાવા લયક તમે ક.
કચ્છમાં ને કચ્છમાં જોવા જઈએ તો એક મોગલધામ છે. પછી આશાપુરા માતા નું મંદિર સારું છે.
પછઃ.
પછી એક મહાદેવ નું મંદિર છે.
હમ.
ત નારાયણ સરોવર છે ત્યાંથી અડીને એક.
સરોવર તો પેલું જ ને કે જે પાકિસ્તાન બોર્ડરે આવેલું છે
હા હું એજ કેવાનો હતો આ એને અડીને બિલકુલ પાકિસ્તાની બોર્ડર જ છે એક કોમન દરિયો શેર કરે છે
હા
તો ક્યા સારું હોય એણમાં થોડું આપડે કચ્છ થી આપડે એકદમ એટલું ફરી પછી થોડા રાધનપુર સાઈડ આએે ને તો રિટર્નમાં સુઈ ગામ ખાતે નડાબીર પણ એક સારું છે સીમા દર્શન જોવા યોગ્ય છે હમ
ઓકે તો ઘણું બધું છે એમને ઘણા બેટ પણ છે ને સાંભળીું
હાજી હા આપડ એક વખત ચોક્કસ બધા પ્રતિકભાઈ બધા મિત્રો સાથે મળીને પ્લાન કરીએ તમારી ગાડી લઈને જઈએ
હા અમારી ગાડી લઈને આપડે ચોક્કસ જઈશું એક વાર બધા ભેગા થઈને તમે નક્કી કરતા હોય ત્યારે મને કહો કે આપણે ચાલુ કરી દઈએ જવાનું
બરોબર છે પણ તમારી ગાડી ઉપર થી યાદ આવી કે તમારી ગાડીની ક્લચ સરખીટ રહી ગઈ
ના એકલ જ પેટમાં હજી પણ પ્રોબ્લેમ છે ત્યાં એવું છે કે પછી બરાબર થ નથી એનો વિષ મને વધારે નોલેજ નથી પણ કેવું કે અમે કરરાજમાં લઈ ગયો ત્યારે મને ક્લચ વિશે કીધું હતું કે ભાઈ તમારી ક્લચ પેડ બગડી ગઈ છે અને તને સરખી કરાવવી પડશે આશરે વીસ હજાર જેવો ખર્ચવો કે છે એ રહ્યા, હા.
બરોબર બરોબર બાકી ક્લચ ફેડ અજ અલગ ના થાવાની છે તમારે કે કઈ રિપેરિંગ થાયું કરી.
ના રિપેરિંગ તો થયા એવું નથી પણ પ્લસ શું આખી નાખી નવી બદલાવવી જ પડશે મારે નવી જ ક્લચપેડ નાતે આવે છે બાર હજારની ક્લચપેડ આવે છે બીજા પાંચ હજારનું બેરિંગ આવે છે અને પછી એમને લેબર કોસ્ટ કરીહીને વીસ હજાર આશરે ખર્ચો કીધો તમે
ચાલે ચાલે સરવસ વાંધો નહી વાંધો નહી તો તમે જે તે સમય ફ્રી થઈ અને પછી સર ગાડી કરાવો તો પછી બધા ફન્ડો ભેગા મળીને વિચારીએ કઈક જવાનું.
હ પડ આપડે કચ્છ નથી જવું, આપડે પેલા જવું છે મારી ખ્યાથી દ્વારકા જઈએ આપડે કા કે દ્વારકા બો ઈચ્છા છે મને જવાની.
તમારે દ્વારકા જવાની ઈચ્છા એમ, બરોબર બરોબર. દ્વારકા તો કૃષ્ણ ભગવાનનું મંદિર હશે ને?
હા કૃષ્ણ ભગવાનનું જ છે, આમ ચાર ધામમાં આપણે ઇન્કલુડ કરીએ કે જે ભારતમાં ચાર મેઈન ધામ છે બદ્રીનાથ, જગરનાથપુરી, રામેશ્વરમ અને ચોથું છે દ્વારકા. હા ત્યાં બઉ બધી વસ્તી આવે છે દ્વારકામાં.
અને ત્યાં તો પેલી ભીડ દ્વારકા કરીને કઈ જગ્યા છે સારી? તો એનું, હા જી, હા જી, બોલો બોલો.
અરે બેટ દ્વારકામાં છે આમ બેટ દ્વારકા તમે જાઓ તો ત્યાં મકરધ્વજ નું પણ મંદિર છે. હનુમાન ના પુત્ર નું આખા ભારત એક જ એવું મંદિર છે કે જ્યાં મકરધજની પૂજા થાય છે એમ અને ત્યાં સુું કે આજુબાજુ દરિયો છે એકદમ ટા પુ ટાઈપ નું આખુય છે કે તમે કેમ્પિંગ પણ કરી શકો. પછી એક સૌથી જનું પાંચ હજાર વરષ એક મહાદેવનું પણ મંદિર છે ત્યા.
બરોબર છે બરોબર છે અને મેં તો હમણાં એક બે રીલ જોઈ તી અન દ્વારકા ને લગતી જતી ત્યાં ખાવાનું પણ સારું મળે છે. સમોસા છે અને પાણી પુરી છે ને બધા વિડીયો બે ત્રણ સારા હતા. બઉુ વસ્તુ ત્યાં નાસ્તા ના લાહો લેતી હતી.
આ પણ ત્યાં જઈને શું કે મને નાસ્તો કરવાો નથી ગમતો ત્યાં એક શ્રીનાથજી ની ડાઇનિંગ હોલ કરીને છે જગ્ યા હોટલ ટાઈપનું ત્યાં એકદમ ફિક્સ તારી ગુજરાતી મળે છે બઉુ એકદમ માઉથ વોટરિંગ તારી હોય છે એરી
બરોબર છે બરોબર છે, એટલે તમે દ્વારકા જઈને ફિક્સ થાળી જ ગોજશો એમ?
હા, ફિક્સ થાડી જ હું તો ખાવ છું.
બરોબર છે બરોબર વાંધો નહી વાંધો નહી, તમે ફિક્સ સાળી ખાજો અને અમે બીજો બે ત્રણ જગ્યા એ ટ્રાય કરતા રહીશું.
હા ત્યાં છે ને પાણીપુરીનું છે, પછી પટ્ટીા સમોટા સમોસા છે. પછી રગડા પાણીપુરી છે ત્યાં એમ રીલ્સ મે જોયું છે બહુ ફેમસ વારી છે પણ આજ સુધી હું છું ચાર પાંચ વાર ગયો પણ મને દેખ ના મલ્યું એમ બહુ ભીડ હતી ત્યાં એકદમ, અતિસય. તો ભીડ બહુ હોય છે ત્યાં એમ આપડે કહીઈ તો.
બરોબર છે બરોબર છે.
ભઈ ત્યાંથી શું કે આપડે બીઈ જગ્યાએ ભરવું હોય તો સોમનાથ એ જવાય જ્યોતિર્લિંગ પહેલું અને પછી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ એ તો દ્વારકાની એકદમ નજીક છે તીસ
હા એકદમ નજીક જ આવેલું છે સાચી વાત છે આપની. હા તો ત્યાં પણ પણ જઈ શકાય. હા હું એક વખત મારા મિત્રો જોડ રેહલો છું. એટલે હમ્મ હમ્મ, એટલે એ ત્યાં કેવું છે કે નાગેશ્વર મહાદેવ નું મંદિર છે દારૂકાવન કરીને જગ્યા નું નામ છે. તો બઉ જ્યોતિર્લિંગમાં નામ છે અને બઉ ભવ્ય આરતી નો અમે લાવો લીધેલો છે ત્યાં તો ક્યાં પણ જઈ શક ન પછ ત્યાંથી એવું હોય ને તો સોમનાથ નો પણ જઈ શકાય.
અચ્છા હા સોમનાથ તો હું રેલો છું ઘણી બધી વાર, સોમનાથમાં બહુ આમ આપડે કહીએ તો ગુજરાત ટુરિઝમે એ પણ બહુ વિકાસ કર્યો છે આજની સર કારે પણ ઘણો બધો વિકાસ કર્યો છે. કે પેહલાનું સોમનાથ જોવા જાવ ને હાલ જો સોમનાથ જોવાઈએ ત્યાં દરિયાની વોક આખો એક વોક સ્ટ્રીટ બનાવી છે.